હલો આવે છે મારો અવાજ
હા આવે છે
હમ હા આવ આવ્યો હ હવે આવ્યો
શું કરો છો મજામાં
અને જો ને હમણાં શાક લેવા ગઈથી તમે આટલો વરસાદ આવે તો શાક એ ભાવ તો જો બધું પચાસ રૂપિયા નું અઢીસો છે અમારા સિટીમાં તો બોલો જે બી શાક લોને પચાસ તો ટિંડોળા અને એવા શાક તો સીધે નાડીીશ આપશે બોલ આવું તો કઈ હોતું
અરે હા હા બહુ મોંઘુ થઇ ગયું છે આપણને એમ કે થોડો વરસાદ ચાલુ થશે ને તો શાકભાજી બધાના ભાવ ઓછા થશે પણ કોઈ ફરક જ નથી પડતો ઉલ્ટાના એ લોકો તો ભાવ વધાર્યા કરે છે
આપણને પેલા એમ કે વરસાદ નથી પડતો ને એટલે તડકામાં બધું સાકસું કયું હવે આજ આજ ગઈ તો અરા સા વાળા બેન કે બેન વરસાદ બહુ આવ્યો ને બધું ત્રણ ઈ ગયું ભાઈ આવે તો એ આપણને મોંઘવા આપે ના આવે તો એ આપણને મોંઘું આપે આપડે કરવું શું બધી વસ્તુ તમે તુવરની દાળના ભાવ જુવઓ મગની દાળના ભાવ જો ફોત્રરાવાડીી બધું એટલું મોંઘું મારે તો સાચું કહ પેલા દસ હજારમાં છે ને બધું કરિયાણાનુંું આવી જતું હતું પણ હવે પાંચ હજાર પ્લસ ઉપર રાખું ને પંદર તોય મારેમાં ખૂટે છે બોલો હવે પછી તો આપડે મહિને તો કેટલાય એની પાછા કરિયાણા પાછા રાખીએ
એ તો તમારી વાત સાચી જ છે હ કે શાકભાજી ને ફ્રૂટ ને આપણને એમ કે કે ફ્રૂટ છોકરાઓને સારા અને ખવડાવવા જોઈએ પણ એટલા ભાવ ઈ ગયા છે ને હવે સફરજન ની જ વાત કરું ને તો એક સફરજનને લેવા જએ ને તો પચાસ સાહીઠ રૂપિયાનું એક આવે તો હવે આપણને એમાં થાય કે આ છોકરાઓને હવે કેવી રીતે રોજ નું સફર છે ને આપણે ખવડાઈ શકીએ અને નહી નહીિ તો પછી કાઈ નહીિ નને તો ફ્રૂટમાં પછી કેળા યાદ આવે કે ચલો આ બધા બીજા બધા ફ્રૂટ તો બઉ મોંઘા છે તો આપણે કેળા લઈ લઈએ પછી બીજું કઈ આપણને લેવાનું મન જ ના થાય
અરે એટલું ભાવ તો એટલા કરરે પ્લસ સામે ક્વોલિટી બી નથી આવતી તમે જોજો અત્યારે આપણે જા ચેરી છે લીચે છે અત્યારના ફૂટ છે એ લોકોને એને ભાવ તો જો આટલી નાની પેટી લાવએ ને તો ચારસો પાંચસો ની આપેરા બેટા અને એમાં કેટલી તો તમારે બગડેલી ફેંકી દેવાની છે અને ભાવ પ્રમાણે વસ્તુ આપતા હોય ને તો જ સારું આપણનું
હા આજે જ નાની પેલી જાંબુની પેટી લાયા છીએ અમે તો બે કિલોની એમાં આવે જાંબુ પણ એમાંથી પછી તમે લઈ તો લો એક તો મોંઘા હોય ચારસો રૂપિયાની ને એવી રીતે પેટી આવે અને પછી આપડે ખોલીએ ને તો અંદર થી જે નીચે જે જાંબુ હોય ને તો બધા પેલા ગળેલાને પછકી ગયેલા અને એવા નીકળે એટલે પણ એમાંથી વીસ ત્રીસ ટકા તો ફેંકી દેવાનું જ થાય એવી હાલત થઈ જાય છે
તમે મોંઘવારીની વાત કરો કોઈ બી તમે જઓ અત્યારે તમે કોઈ બસમાં જાઓ ટિકિટના ભાવ સપોઝ અમારી એક સિટીમાં જે અમે બીજી સિટીમાં જઈએતા અત્યાર સુધી અમારે ત્રણસો લેતા હતા હવે ટ્રાવેલ્સ વાળાએ સીધા પાંચસો કરી નાખ્યા વિ વિચારો એક ટટેિટ સીધા દૂધ વાર તમે અમૂલ દૂધ નું જુઓ ને એક કોથરી લોકો સીધું ફટાક દઈને બે રૂપિયા ત્રણ રૂપિયા મહિને મહિને વધારે જ દેશે આપણેે કમાઈ કમાઈને આપણે મધ્યમ વર્ગ એટલું કમાઈએ કે આટલા બધાને તમે પહોંચે વળો દૂધ ના ભાવ વધાર દે શાકભાજી ના રોજ બરોજ ન ચાલ આપણે મસ્તક ના કરીએ આપણે હોટલોમાં ના જઈએ પણ બે ટાઈમ આપડી વાત છોડો બિચારા મજૂરો ડુંગળી જેવી ડુંગળી ને ઘઉંો પ્લોટ એટલો મોંઘો થઈ ગયો છે તો માણસ સામાન્ય ખાવાનું કેવી રીતે કરી શકીએ તો વિચારો તમે
અરે એ તો તમારી વાત એકદમ જ સાચી છે મોંઘવારી એટલે દરેક વસ્તુ માં મોંઘવારી આ આવી ગઈ છે એવું નહિ કે અમ શાકભાજી ને ફળોમાં છે અનાજ લઈ લોઉ કે પછી કઠોળ લઈ લો અને ઘી તેલ ના ભાવે તમે જોવઓ ને આપડે ખાલી પાંચ લીટ ટર નું લઈએ કે મગફળી નું તેલ લઈએ કે આ કોટન સીડ લઈએ કે કોઈ પણ તેલ લઈએ તો ભાવ એના તો વધતા જ જાય છે વધતા જ જાય છે તો એનો કોઈ અંત જ નથી અને પછી એવુંય નથી કરી શકાતું કે ચલો આપડણે એક સાથે લઈને બધું તું ભરી દઈએ ને આ આખા વરસ ન આપડણે સ્ટોક ભરી દઈએ ને એવું એ અમૂકવા શક્ય નથી નથી બનતું કારણ કે ભાવ એટલા હોય છે ને કે ઘણા લોકો તો એક સાથે એટલી બધી ખરીદી કરીય નથી શકતા હોતા અને એમાંય જો શુદ્ધ ઘી લેવા જાવ જે મળે છે સાતસો આઠસો રૂપિયા ન લીટર કે એવી રીતે તો ઘણા બધા કે છે કેમાં એટલી ક્વોલિટી સારી નથી આવતી તો તમે ગીરની ગાય નું ઘી કે ચોખ્ખું ઘી કે એવી રીતે લેવા જાઓ ને તો પછી એનો ભાવ તો સીધો બે હજાર ને અઢી હજાર ને મતલબ મન ફાવેવો એ લોકો એ વસ્તુઓનો ભાવ રાખી દેતા હોય છે
એકદમ સાચી વાત તમે ખાવા પીવાની લો હોટલોમાં આ આટલા બધા પ્રાઇઝ એક ડીસ અત્યારે તો સાતસો આઠસો ની થઈ ગઈ છે લોકોને અત્યારે લગ્ન કરવા હોય તમે વિચારો તો કરો પેરેન્ટ્સ ની શું હાલત હોય હોલ તો કેટલા મોંઘા પછી સોનું સોના ની તો તમે વાત જ ના કરો શોનુંું તો આપણે વિચારી બી ન શકતા કે હવે આપણે એટલું લઈ શકશું કે કાંઈ કરી શકશું એક ડીશ લગ્નમાં બચારામાં આપપને રાખવી હોય. તો સાતસો આઠસો થી તો સ્ટાર્ટ થાય આમ જાણે કઈ બી અત્યારે તો બિચારા પેરેન્ટ્સને પ્રસંગ કરવો હોય ને તો એટલ એ લોકોને આમ અઘરું થઈ જાય કે એટલી લોન લે તોય થાય એમ નથી બોલો
એકદમ સાચી વાત છે હવે તો પેલા જેવું નથી કે ચાલલો એક બે મહિના પેલા નક્કી કર્યું કે કોઈ પણ પ્રસંગ કરવાનો હોય ઘરમાં કે લગ્ન પ્રસ સંગ હોય કે કઈ પણ હોય તો એક બે મહિના પેલા વિચારતા હતા ને તો પેલા બધું થઈ જતું હતું પણ હવે તો તમે હોલ લઈ લો તો એ પણ નહી નહી તો તમને આઠ થી દસ મહિના પેલા બધું બુક કુકિંગ કરાવવું પડેને એના કેટલા ભાડા હોયને કેટરિંગ ના ભાડા અલગને પછી ડેકોરેશન ના અને પછી ખાવા પીવાનું ને એટલું બધું અલગ અલગ વસ્તુઓ ના ભાવ થઈ જાય છે. અને એમાંય તમે કપડાં ની પસંદગીની એ બધાની વાત તો જવાબ દો જે પેલા બે ત્રણ હજાર ની ને એવી સાડી લઈ ને ને લોકો લગ્ન માં ઘ ચોડા ને પાનેતર ને લેતા હતા એ બધા નો ભાવ આજ કાલ તો એશ હજાર ને નેવું હજાર ને એક લાખ ને એવી રીતે મેં જે બ્રાઈડલ વેર હોય છે જે છોકરીઓ લગ્નમાં પહેરતી તે હોય છે એ કપડાના ભાવ તો હવે લાખ ઉપર પહોંચી ગયા છે
ત કપડાના હવે તમે જુઓ આગ લગ્નમાં તો પ્રીવેેડિંગ આગળ પછી પ્રી વેડિંગ શૂટ કરાવે પછી બધા ફ્રેન્ડક કલું એટલું એટલે મામબપ માટે અઘરું એટલે બહુ પેલા તમે ભણાવો એજ્યુકેશન નું તમે જોવ કેટલું મોંઘું થઈ ગયું છે તમે એક નાના પ્રિયુશ સ્કૂલમાં બી છોકરાને મકો ને તો પચાસ પચાસ હજાર એ લોકો ફી ઓ લઈ લે છે પછી તમે એને આગળ ભણાવો સ્કૂલ પ્લસ તમે કોલેજમાં આવો તું એટલા ભાવ વધી ગયા તમે એને હાયર એજ્યુકેશન તો અત્યારે એટલું મોંઘું કરી નાખ્યું છે ને કે બિચારા સામાન્ય પેરેન્ટ્સ તો વિચારી જ ના શકી કે અમને અમે સારા પોસ્ટમાં સારી કોલેજમાં મૂકી શકીએ એટલે હવે નર્સ એનુંથી કોલેજ સુધી જવ ને તો એજ્યુકેશન તો એટલું એ લોકોએ મોંઘું કરી નાખીયુ શું છે કે એની વાત તમે શું કહો છો મારી વાત સાારી શ કે નહીં
હા હા એકદમ સાચી છે આજકાલ તો પ્લે ગ્રુપમાં એ છોકરાઓને મુકવા હોય ને તો આરામથી ફી સાહીઠ હજાર ને સિત્તેર હજાર ને એક લાખને એવી ફી તો નાના છોકરી રા થઈ ગઈ છે પછી તમે વિચારી લો કે એના યુનિફોર્મ ના અને એના કપડા ના પૈસા અલગ પછી એ લોકોને જે બુક્સ ને સ્ટેશનરી ને આર્ટ ની કીટ અને તેને જે બધું લાવવાનું હોય એના પૈસા અલગ અને એટલું કર્યા પછી એ સ્કૂલ થી તો આટલા પૈસા આપ્યા પછી એ સ્કૂલ થી ખાલી બાળકોનું થઈ નથી રેતું એટલે પછી એ લોકોને ટ્યુશનમાં મુૂકવા પડે છે અલગ થી એ લોકોને કોઈ ક્લાસીસ માં મુકવા પડે છે એટલે પછી એના ખર્ચા અલગ એમ કરતા કરતા વ વરસમાં નાના છોકરાઓ ન તમે ફીસ ઘણો બધું. થઈને તો આરામથી એક કે દોઢ લાખ જેવી તો થઈ જ જતી હોય છે. અને છોકરાઓ જેમ જેમ મોટા થતા જાય એમ એમાં બધું ભારણ પાછું વધારે વધતું જતું હોય છે.
એ હવે એજ્યુકેશન હવે તમે વિચારો પોતાનું ઘર લેવું કેટલું અઘરું થઈ ગયું છે. કરોડ કરોડ ના તો કેટલા નાના ફ્લેટ આવે છે અમારે ત્યાં બોલો. હમણાં જ હું મારા પડોશમાં જોવા ગઈ હતી હમણેં નવો ફ્લેટ લીધો કરોડ રૂપિયાનો કેટલો નાનો રૂમ તમે બેડરૂમ જોવો તો બેડ મૂકવો ને તેમનો તો રૂમ ભરાય છે બોલ. ની રસોડામાં નઈ ફર્નિચર ન સ્ટોર રૂમ એક માણસ ઊભું રહેે બાલ્કની ન તો આપ તક નથી આટલા બધા કરોડ રૂપિયામાં બી તમને કઈ બી સ્પેસ નહી એટલે દરેક ના એટલા ભાવ જ વધી ગયા છે એ મુ કો છું. ઘર લો મેરેજ કરો ભણાવો. બધું જ સામાન્યમાં મધ્યમ વર્ગ માટે તો એટલું અઘરું થતું જાય છે ને કે ના
તારે ઘરની વાત. તો તમે જવાજ દો હવે તો મોટા શહેરોમાં તો અ મતલબ એક બે કરોડ થી ઓછામાં તો તમે વિચારી જ ના શકો અને આટલા પૈસા ખર્ચ્યા પછી પણ નાના નાના રૂમ એકદમ નાનું રસોડું તમારી પાસે ગેલેરી ના હોય તમારી પાસે સ્ટોર રૂમ ના હોય એમાં તમારો અલગ પૂજા રૂમ ના હોય. ને એ બજુ એ બધું બાત કરી ને પછી લિફટ ની ક્વોલિટી એ કઈ એટલી એ લોકો સારી નથી રાખતા. અને મેન તો જે પેલાના ઘરોમાં જે હાઈટ મળ. તી ને જૂના ઘરોમાં કે જેના લીધે ગરમી ઓછી લાગતી તી પણ હવે જે પણ નવા ફ્લેટને બને છે ને એમાં બહુ જ ઓછી હાઈટ રાખ હોય છે જે પણ બિલ્ડર બનાવતા હોય તો એના લીધે ગરમી એ વધારે રે છે અને જે લાઈટિંગ ઇફેક્ટ આવી જ જોઈએ ને રૂમોમાં હાઈટ ના લીધે એ પણ ઓછી આવતી જાય છે. એટલે તમે માનો ને કે જેમ જેમ જેમ દિવસો જાય છે ને એમ‌ અ ક્વોલિટી જે પણ ઘરની છે એ બગડતી જાય છે. ખાલી બાહ્ય રીતે બધું ઇન્ટીરિયર ને બહુ સરસ કરેલું હોય. પણ જે અંદરથી મકાન ની મજબૂતાઈ હોવી જોઈએ ને એ એકદમ જ ઓછી થતી જાય છે.
સાચી વાત છે તમારે એકદમ આટલા કરોડો લે તો બી કેટલું હલકું મટીરીયલ. તમે આ બ્રિજ નથી જોતા નવા નવા કેટલા બ્રિજ બનાવે. એક વરસાદ આવે ને ત્યાં તો તૂટી જાય છે. ભ્રષ્ટાચાર મોંઘવારી એટલું નડે છે આપણને આટલા આપડે મોંઘા ફ્લેટ લઈએ એક વરસાદ આવે ને ત્યાં તો તમારી બધી તોમાં ભે જવા માંડે હ બિચારા કાંથી આટલા પૈસા લાવે મને એમ થાય છે. પેલા તો બે ત્રણ ત્રણ બાળકો હોય ને તો એ લોકો સરસ ભણાય શકે્ તા ત સરસ બાર ભણવા મોકલે શક હવે તો એક બાળકો હોયને તોય પેરન્ટ પહોંચી નથી વખતું એટલી મોંઘવારી થઈ ગઈ છે બોલો
દરેક બાબતમાં મોંઘવારી થઈ ગઈ છે ખાવા પીવાની વસ્તુઓથી લઈને ઘર થી લઈને કે વાહનો થી લઈને કે સ્કૂલ કોલેજોમાં તમે જ્યાં પણ જાઓ ને ત્યાં મોંઘવારી તો છે જ અને મને નથી લાગતું કે હજી થોડા વર્ષો સુધી મા આપણે એનાથી બચી શકીશું. તો આપણેે તો એજ ધ્યાન રાખવાનું કે બને ત્યાં સુધી ખર્ચા ઓછા કરવાના. જે પણ જરૂરિયાતની વસ્તુ હોય એ જ લેવાની. અને ખોટા ખર્ચા બને ત્યાં સુધી ટાળવાના
સાચી વાત છે તમારી બચત એ જ હવે ઉપાય છે બાકી આ મોંઘ વરી તો દિવસે ને દિવસે વધવાની છે. એક આપણેે બચાવી ને આપણી જરૂરિયાતો પૂરો કરીએ એ જ મેન માર્ગ છે
એકદમ સાચી વાત છે ચાલો ત્યારે આવી રીતે પાછા મળતા રહીશું
ચોક્કસ આવજ
હાજો
હમ